બોલો અવાજ આવે બેગ્રઉન્ડ નો થોડોક અવાજ આવે છે. હા હા ચકલીઓ બોલતી હોય પશુઓ બોલતા હોય એવો કઈક અવાજ ચકલીઓ નો અવાજ આવે છે પક્ષીઓને.
હ લ આવે છે.
હા જે થોડો થોડો ઊંડો ઊંડો અવાજ આવે છે.
હા હા એ તો એવું તો આવવાનું. શું કરી રહ્ય હતા.
બસ કઈ નહી આપણે હમણાં આગળ વાત ચાલુ હતી એમાં કોલ કર થઈ ગયો મને તો ખબર જ ન પડી.
હા એમ કે કોલ ઓટોમેટિક કટ થઈ જાય છે. હ બેે નદી. પતીશું પ્રોબ્લેમ આ તમે આ
ત્રીસ સેકન્ડ લગભગ તમે વાત કરી. પછ મેી જોયું ત્યારે મને ખબર પડી. કે તમે તો તમે કોલ તો ખચ
એવું એમ શું તમે શું કામ કરી રહ્ય હતા હાલ
કઈ નઈ કામ તો શું કરીએ મોબાઈલ જોઈએ બીજું શું તો.
હા આજના સમયમાં મોબાઈલ સિવાય બીજું કોઈ છેજ નહી સાધન.
હા આપડે ક્યારે એક સમય હતો કે જયારે નાના હતા ત્યારે ભેગા થઈને રમતા હતા. અને અત્યારે એક રૂમમાં છ જણા હોય તો પર્સનલ મોબાઈલ લઈને જો હોય એવું છે તાર
હા અને રમીએ તો મોબાઈલ માં જ રમીએ ગેમ.
હા એ પણ પલે પાસે પાસે પાસે હોય ને આપણે તોય મોબાઈલમાં જ ગેમ તમીએ એટલે એવું થઇ ગયું. જે મોબાઈલ હ અને ટ્રેન્ડ બધ જ ચીનવી લીધો સમય ચીનવી લીધો આપણે.
આ મોબાઈલ એક સારું સાધન હતું પણ એ વ્યક્તિ દુરપયોગ કરી રહ્યા આપણે. આપણેે એનો દુરુપયોગ કરી રહ્યા છે એ ન કે આપણા માટે ખ કોનો જો સાચું હા. સાચો ઉપયોગ કરતા આપડે ને તો ઘણો બધો ફાયદો થાય. આપડે ઉપયો ઉપયોગ બરોબર નથી.
હા પણ નિજે વિસ્તારતા નથી આવડત એ ના ન જો અમુક લોકો યુઝ પણ સારી રીતે કરતા હોય ઓનલાઈન કોર્સ વગેરે જે કરતા હોય યુટ્યુબમાં.
હા હા
આપણને એટલું બધું હા તો ના અને હું ઇન્સ્ટાગ્રામ સમજે હારુ યુઝ નથી કરતો એનો પ્રોપર યુઝ ન
હાલમાં તમે જોઓ તો જે નાના નાના છોકરાઓ છે બે ત્રણ વર્ષના મોબાઈલ વગર તો ખાવાય નથી ખાતા
હા એતો મહારાજ પણ એવું છે ને અમુક ટાઈમ કેવું સાહેબ કે અ પછી ચાલુ કરવી પડે મુવી કે ગમે તે એ ખાતા ખાતા એ જોવાની મજા આવે અને
તમે સિરીઝ જોઓ છો.
હા હા જોવ શું ને હુ સ્ટોરી જોવાની જે મજા આવે તો હ જોવાની પણ મજા ના આવે સીરીઝ જોવાની મજા આવે તમે કોઈ જોઈશ સિરીઝ વગેરે
જો મેં તો હજી હુધી અમે એક સિરીઝ જોઈ તી હર્ષદ મે તાવાળી મે તમને આપ કઈ દી ને તેે
હા એ તો એક નંબર
હા પણ તે જે લાસ્ટમાં જે રીતે વાત કરી કે કે પૈસો કોઈ જરૂરી જ નથી એવું લાગ્યું અમને
હા તેનો એન્ડ એ રીતે કરે ને કેવ વિચારણા પડે કેને ભાઈ એટલું બધું જે કર્યું એટલું બધું જે કર્યું કઈ કોમ ન કામ ના આવ
તમે કંઈક કઈ સિરીઝ જોવી હોય તો વાત કરો મને
આ મે જો હમણાં તો એક મની હેઈસટ જોઈ તમે સાંભળેલું છે.
હા મનીષટ બેંક લૂટ વાની વાળી એવી કઈક છે ને
હા હા એ જઈ ને એના પછી એક સ્ટેન્જર થીન્ક્સ એ પણ જોઈ એ પણ એકદમ મસ્ત છે. તને આજુ
ગેમઅપ
હા શું હા એ પણ જો અને હા હા એ પણ ગયે એ આ એક વરસ નુ જો તમને કહું કે તમે ફ્રી હોય ને તો ઈ જરૂર એક પણ સિરીઝ ના જો પણ એ જરૂર જોઈ કારણ કે જે એમાં હા જે વિડીયો ક્વોલિટી ને બધ જે જોવાનું છે ને એ તમને પસંદ આવશે એમ હા જે અંદર જેટલા ક્વોલિટી ના વિડિયા
હા હા તે સિરીઝમાં તે શું મને થોડી માહિતી આપો ને
અ જેમાં સરસમાં જો કે આપણે સમજી શકીએ રાજાઓ ના સમયમાં જે રજવાડા હોય એ ટાઈપ નું હોય છે સમજે અ હા હા બે મિનિટ ચાલુ રખ જે
હા તો હું તમને એ એક સિરીઝ વિશે વાત કરું
હું જે સિરીઝ તો નથી જોતો પણ સિરિયલ જોઉ છુ હાલમા જે બાલવીર છે ને બાલવીર રેટિનસ ને બાલવીર તે મને જોવું ગમે અને હુ હમણા યુટ્યુબમા એક ચેનલ છે એસબી હિન્દુસ્તાન નામની તે પણ વાની મજા હું ખાતા ખાતા તે રોજ જોવું હા જોઓ ને ખાતા વખતે યાદ આવ્યુ કે જે આપણે વાત કરતા હતા બાળકો ખાતા પણ નથી
હ હા તો એટલે આપણા બીજાને દોશી ના અને હું તમને તમે એની વિશે માહિતી આલુ એને ટુંકમા એવીતે કવાય છે અને એટલી ફેન્સ્ટટિક લોકપ્રિય ડ્રામા છે ઈ સમજ એના લેખ એવું નામ છે તેમનું અને આ રીને પ્રથમ લગભગ, બે હજાર અગિયારમા રિલીઝ થઇતી ફસ્ટ સીઝન. અને, અમ. બે હજાર ઓગણીસમા જે આ આઠે, આઠ ટોટલ આઠ સીઝન છે, આઠે સીઝન બે હજાર ઓગણીસ મા પતી ગયા એમા કુલ ટોટલ. કરતે, છે. ગણો તોતેંર એટલે એક . કલાક, નો હોય. એટલે સમજો કે તોતેંર કલાક ન આખી સિરીઝ છે. એમા એક્શન એડવેન્ચર ને એવું બધું, ઘણું બધું આવેલું છે. કથા કાલ્પનિક ખંડ. વસ્ટ વંશમાં બંને અને રાજવંશ, એટલે કે આપડ જે રાજાઓ આવે. અને, તેમનું એક. સત્તા મેળવી હોય, એને આયરન ત્રણ કહેવાય એ મેળવવા માટે પાંચ પાંચ જે રાજા હોય છે, એ લડતા હોય છે, રાજકારણ યુદ્ધ દાદાબાજુ અને ડ્રેગન જે તમે મૂવીમા વગેરે તો ક જોય. એ ભરેલી આત આ. તથા એકદમ સતત, આશ્ચર્યમાં રાખે.
હા, મારી પાસે પણ એક સિરીઝની માહિતી છે. તમે એક કદાચ, સાંભળ્યું હોય. તો, સ્ટન્જર થિન્ંગ.
હા, હા એ તો નહી, હમણા તમને વાત જ કરી ને આગળ.
એવું તમે જોઈ હશે, તો. જે તેમાં કુલ, પાંચ સિઝન આવેલા છે.
હા.
આજે તેમાં ઓગણીસો ત્યાસીમા વિલ બયર્સ નામનો એક છોકરો અચાનક ગુમ થઈ, ગયો હતો. એમજ, એ કથાનોો સાથ. એમાં તેના મિત્રો, અને પરિવારો તેને શોધવા મજાય છે. એટલે, તે દરમિયાન તેમને. ઇલેવન નામની રહસ્યમય, છોકરી મળે. ધીમે, ધીમે ખબર પડે છે. કે એવીિક. પાસે અપ સાઇડ, ડાઉન નામની બીજી ભયાનક. દુનિયા છે, જ્યાંથી ખતરનાક પ્રાણીઓ આવે છે, અને હવે તેનો સાર છે, આ કથા સિરીઝનું.
હમ હા, અને હાહા, વાત ચાાલુ રાખો.
હમણાં, ચાર ચાર. સિઝન જોયા છે મારે હજુ ફાઈનલ સીઝન જોવાનું બાકી છે હું કાલ તે જોવું જ છું તેમાં કુલ ત્રણ વિલનો છે તમને ખબર તો બેતાલીસ એપિસોડો છે લગભગ મારા મને એમાં જોજો ડેમો ગ્રોનોગન અને મીંડ પ્લેયર અને વેંકા આ વ વેંકા નામનો વ્યક્ તેઓ ને ખુબ શક્તિશાળી અને ભયાનક વિલન છે
હા મને એના થોડી થવા દે તો એ જેટલો સૌથી તના અને અ અમે એવું કહી શકો કે ત્યાના જો આ સ બીજો કોઈ સ વિલન જ નથી એમ એ જનતા એનું સાચું નામ છે તેના કારણે મને એનું નામ ખબર છે
હા.
હા અને આપણે જે જેમા સૌથી જી ઓ ટી ની જે વાત કરતા અતા એમ તમે ત ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જોયુ હસે તો જોન્સનો
હા હા ઇન્સ્ટાગ્રામમાં રીલા અતી
હા એ એકદમ બહાતુર રીઠ અતો અને નાટસ નો એક સભ્ય હતો અને લોકો જ એ એકદમ લોકપ્રિય આ તો જો માણસ અતો રે એ લગભગ તમે એ રીલ જોઈ અ તે જે ખબર ડ્રેગન ઉપર જે બેસીને કોઈક શક્તિશળી જ ની માલખીન હોય છે
મધર ઓફ ડ્રેગન
હા મધર ઓફ ડ્રેગન હા તેને મધરવડ ડ્રેગન કહેવાય છે એ તેની પાસે હા તેની પાસે ત્રણ એ થતી ડ્રેગન હોય છે કે તે બધું સળગાવી શકે એટ બધું કાકાય છે ડ્રેગી એ હોય છે હ અને એમાં એક તો તમે કદાચ જોજો એક પેલો જે કહીએ ને એવો એક માણસ હશે એનું જે પણ મગજ છે ને એવું તો સમજો તો અ સ્થિતમાં આવેલી છે પરંતુ એટલું બધું મગજ એટલો બધો બુદ્ધિશાળી છે કે તેની સામે બીજું તો કોઈ હોય જ ન શકે એના લેવલને માણસ જ નથી
હા તે જ એમ તમને આજે ગો ગેમ ઓફ થ્રોન્સ મને સૌથી વધુ ગમે છે ને આ સિરીઝ એવી રીતે મને હર્ષદ મહેતાની જે આ સિરીઝ ખૂબ ગમે હતું કારણ કે સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટું વાળી એમાં એક જે ખૂબ જ ઓગણીસો ઓગણુંમાં જે શેર કૌભાંડ થયો હતો તેના પરાજી બનાવેલી આવે છે આ સિરીઝ નવ ઓક્ટોમબર બે હજાર વીસ ના રોજ સોની લાઈવ પર આવી હતી સૌ પ્રથમ વાર તે મેં પૂરી કમ્પ્લીટ બે વાર જોયેલી છે આ સિરીઝ એમાં તો જે મેન કેરેક્ટર જે હર્ષદ મહેતાનું છે જે એક એક ગરીબ ફેમિલી માંથી આવતો છોક આ આદમી તેને કઈ રીતે કરોડો રૂપિયાનું કુફાડ કર્યું કરોડો રૂપિયા કઈ રીતે પ્રમાણ એ વિશે વાત કરેલ છે એમાં તો જે હર્ષદ મહેતા એક સામાન્ય મધ્ય વર્ગી પરિવારનમાં થી આવે છે અને તેની પૈસા અને સફળતા મેળવવામાં માટે મોટી ઈચ્છા હોય છે તે શેરબજારમાં કામ શરૂ કરે છે અને પોતાની બુદ્ધિથી ઝડપથી સફળ બને પછી તે બેન્કિંગ સિસ્ટમ ખામીઓનો ઉપયોગ કરીને શેરબજારમાં મોટા પાયે પૈસા લગાવે જેના કારણે શેરના ભાવ ખૂબ જ વધી જાય અંતે પત્રકાર સુચેતા દલાલ આ કૌભાંડનો પર્દાફાશ કરે અને સમગ્ર દેશ હમ ચકચી જાય છે અને જે તેમને પરફેક્ટ એક ડાયલોગ હતો રિસ્ક હે તો ઇશ્કસ હે આ ડાયલોગ મને ખૂબ જ ગમે છે
હા કારણ કે એ શબ્દો ઇશ્કસ છે અને હ તમે જે દલાલ કીધું એક લગભગ તો કઈક જર્નાલિસ્ટ ન હતી એવું જ ન પણ મને યાદ છે કારણ કે એ પણ જવું
જર્નાલિસ્ટ
હા જર્નાલિસ્ટ હતી એ પણ એને પણ એક ગણું તો સારું જ કામ કર્યું છે
હા હા
મને કઈ એવોર્ડ પણ લખવા મળ્યો હતો મને યાદ નથી
હા હા પણ હર્ષદ મહેતા એક પોતાની છાપ છોડીને ગયો
હા એ તો વાત સાચી એ પણ હમ હ ના જેટલા બધા જે ઇન્વેસ્ટરો છે એમનું કેવાનું કે આઈડોલ તો એ હર્ષ
હા હા આઈડલ તમે કહી શકો હૉ વે એમના આઈડલ કહ તમે એના ગુરુ કહો તો પણ બરોબર કહેવાય